હેલો.
હા, કેમ છો?
મજામાં, તમે કેમ છો?
અમે પણ મજામાં, તો આજે આપણે કોલેજ સિવાયના અન્ય કોર્સીસ વિશે વાત કરીશું, તો તમે કોલેજની સાથે સાથે કોઈ અન્ય ક્લાસ જોઈન કઇરા છે?
હા, એ અન્ય કોર્સમાં વાત કરીએ તો અમારા કોલેજમાં તો ફર્સ્ટ ઓફ ઓલ છે. ને ઓનલાઈન બધા કોર્સિસ ચાલે ને સેકન્ડ તો એક અ કોમ્પ્યુટર લેબ છે એમાં કોમ્પ્યુટ ું આપને બેઝિક નોલેજ આપે પછી, ટેલના ચરી ફ્રાય ને બધા કો ચાલે તોમે એક એ કહી રહ્યા છ છે
હા બરાબર એની સાથે બીજા બી આમ બધા કોર્સિસ છે જે આપણે શીખવા માટે સ્પોકન ઈંગ્લિશ ના ક્લાસ છે, બીજી અન્ય એક્ટિવિટી અને સ્કીિલ માટેના બી કોર્સિસ છે. તે તો અમે જોયા.
હા એ તો ઘણા બધા કોર્સિસ છે, એ ઇંગ્લિશ સ્પીકિંગ આપણને જો આપણે ગુજરાતી લોકો એટલે જરા કે ઇંગ્લિશમાં તકલીફ પડે, તો ઇંગલિશ સ્પીકિંગ એમને, આપણી કોમ્યુનિકેશન સ્કીલ્સ છે ને વધારે સારી કરવામાં મદદરૂપ બને
હા હા બાકી અમારે કોલેજમાં છે ને એક્સ્ટ્રા સર્ટિફિકેટ કોર્સ ચાલે છે એમાં બધી વિવિધ પ્રકારના કોર્સો છે તો દરેક સેમેસ્ટર એ કોર્સિસ બી કરાવવામાં આવે જેમાં સ્કીલ ઇન્ડિયન નોલેજ પ સ્કિલ આપણામાં કેવી રીતના ડેવલોપ કરે સ્કીિલ કેવી રીતના આપણે યુઝ કરવાની એ હિસાબે બધી બહુ માહિતી ઘણી આપવામાં આવી તો અરા ક્લાસમાં આપવામાં આવી
હા, અમારા ગ્લાસ માં બી આપવામાં, આવે નતી પણ એ છે, ને મને બહુ ફાયદાકારક નહી લાગ્યું પરંતુ આપણે જો આપણા સર્વાંગી વિકાસ માટે આપણે વાત કરીએ તો ઘણી બધી ઈતર પ્રવૃતિ તે જેમ કે આપ તો બધા હેલ્થ રિલેટેડ બધા એકદમ જાગૃત થઈ ગાય છે લોકો જીમમાં જવાનું ને, બધું ચાલુ કરી દીધું તો જીમમાં જાય તેવી એક ચલ હમ,
હા હા
કે આપણે બોડી મેન્ટેન રહી હેલ્થ ઓ
હા હા હેલ્થકેર માટે ચાલે જીમ જવું ને એનું પણ એક મળે અને અમુક લોકો તે જીમમાં જઈને એમ શીખે ને પોતે એમ ટ્રેનર ભરીને પોતાનું પણ ખોલી શકે જીમ
હને તો સારું ને તેમને પણ એક્સ્ટ્રા ઇન્કમ
હા હા બહ બધા અલગથી કોર્સિસ છે, કોઈ સીવન ક્લાસીસ કરે કોઈ મહેંદીના ક્લાસીસ કરે સાઈડ ઈન્કમ માટે ભણતરની સાથે સાથે અન્ય એ કોર્સિસ કરીને બી તે લોકો પોતાની આવક મેળવી શકે છે.
હા મને તો લાગે આપડે ને ડ્રાઈવિંગ ક્લાસીસ બી કરવું જોઈએ ડ્રાઈિંગ આવવ બી જરૂર ન
હા હા જરૂરી ને એ બી કરવું જોઈએ
તમને આવડે જ છે ડ્રાઈવિંગ
અ બાઈક આવડે છે પણ જે મોટર સાયકલ એ નથી આવત કાર વાલ
કાર શીખી જવાનું એટલે સારું આપ
હા હા બાઈક આવડે છે. પણ કાર નથી આવડતી હજી શીખા નથી
મને તો એવું લાગે કે આપડે જયારે બી કારકિર્દી વિકાસ માટ પે આપણું ચોપોળિયા જ્ઞાન કરતા આવી આપણને બહારનું જે નોલેજ છે આવા એસ્ટ્રા કરિક્યુલર કોર્સસ દ્વારા આપને જે પ્રાપ્ત થાય તે ઘણું મહત્વનું
હા હા આપણે ભર્તણ ભણતર કરતા તો આપણને જે બહારનું બીજું બધું એમ જે નોલેજ છે ને એમ સારું અમુક આપણને જે આપડા લાઈફમાં કામ આવે એવી એવી વસ્તુ એ બહ જ જરૂરી છે આપડે કોઈ બી જગ્યા એમ જોબ માટે બી જઈએ ને તો આપણને ભણ તન નુ નય પૂછે પણ આપણી સ્કીિલ જોઈ કે વ્યક્તિમાં શું આવડત છે તે હિસાબે તે લોકો આપણને કામ પણ આપતા હોય છે મતલબ એમ કોઈ બી જગ્યા આપણે કઈ બી કાર્ય માટે જઈ ને તો પેલા આપણું એમ વર્તન જોય છે અને એમ સ્કીિલ જોઈ છે કે આમા એ લોકો આ સ્ટુડન્ટમાં કે આ વ્યક્તિમાં કેવી સ્કીલ છે એમ એ લોકોનો સ્વભાવ કેવો છે.
જો ફસ્ટ ઓફ ઓલ તો આપડે કોઈ બી વસ તું માટે આપડે જે જોબ માટે કણક કઈ બી હૈ ના કઈ ભી રીતના કે નોકરી પ્રાપ્ત કરવા માટે તો ફર્સ્ટ ઓ એ લોકા આપડો લુક આપણું ડ્રેસિંગ સેન્સ આપણે બોલવાની જ કળા ને એના પરથી પેલા જજ
હા, એ તે હિસાબે એ લોકો આપ પણું ઇન્ટરવ્યુ માં પણ આપણને સિલેક્શન કરે છે. જોઈ કે વ્યક્તિ કેવો છે કેવા પ્ર કાનો છે એ હિસાબે.
સેકન્ડ આપણું રેઝ્યુમ જોઈ આપડા માર્ક્સ
હા.
પણ એવું લાગે કે આપણામાં જો એકસ્ટ્રા નોલેજ વધારે હોય ને તો આપણા માર્ક્સ સાટ બી સાઈટ પર લઈને આપણને તે નોલેજ ને ધ્યાનમાં લઈને આપ આપણને પેલાં ઓપોર્ચ્યુનિટી આપે બીજા કરતા.
તોમને કઈ એના માટે ફોર્મેશન તમે આપી શકો.
અહ બીજી બધુ તો એકસ્ટ્રા માહિતીમાં તમને મેં કહી શકું કે આપડે એવા હવે તો છે ને આ રીલ્સ વાળું ઓનલાઈન પેલા શું કેય બ્લોગ બ્લોગ
બ્લોગ. હા.
કરે.
હમ્મ. એમાં ભી ઇન્કમ મળે છે ને.
આપણે એ શીખવું પડે પહેલી વાત.
હા હા એડિટિંગ કરતા એને કોપી કેવી રીતના એને અમ પેસ્ટ કઈ રીતના કરવાનું એ બધું.
વચ્ચે છે ને... અમારા એક એપમાં છે ને... અ એક છે માહિતી અમારા ગ્રુપમાં આવેલું હતું. કે પાનસો રૂપિયામાં કેનવા... પ્રોજેક્ટ. કેનવા કોર્સીસ હ. એટલે એમાં છે ને ઘણી બધા ગ્રાફિક ડિઝાઇન ને એનું આપણને માહિતી... તી આપવામાં આવેલી હતી.
હા અમણાં અમ અ અમને બી હમણાં અમે કોલેજમાંથી આમ જ્યારે એક્ઝામ આપીને આવ્યા ને ત્યારે બહાર પોસ્ટર આપ્યા કરતા હતા, તો તેમાં બી એવું હતું કે આપણે એકક્સ્ટ્રા કોઈ ક્લાસીસ કરવા માંગતા હોય કોઈ સ્કીલ શીખવા માંગતા હોય તો એ માટેનું અમને પણ એક... કાપેલો હતું પણમ બહુ ધ્યાન નહી આપ્યું એમાં શું સાત હજાર જેવા ભરવાના હતા એમાં આપણે ડિઝાઇનીગ ડિઝાઇનિંગ ને એવું બધું શીખી શકીએ એવું બધું હતું કઈ...
એ છે ને આપણને ઘણું મહત મદદરૂપ બને એમ સર્વાંગી વિકાસ માટે.
હમ.
બીજું શું આપણને એકસ્ટ્રા કોન્ફિડન્સ આવે બીજા ઘણા બધા... આપડે કોર્સ કરવા જાઈએ તો અલગ અલગ માણસને અલગ અલગ રીતના મળીએ એટલે...
હા.
નેટવર્ક વધે.
હા.
તમને શું લાગે એ વિષય પર.
હ તો જે છે તે આ એક્સ્ટ્રા કોર્સિસ છે એ આપણે કરવા જોઈએ, અને એના કારણે આપણે આમાં સ્કીલ ડેવલોપ થાય, તો આપણે કોઈ બી કાર્ય કરવા માટે આપણે એમ... કોઈ બી આપણને કોઈ બી એમ... ક્વેશ્ચન કરે તો આપડે એમ. બ નહી ડરએ નહી ને એ લોકોને ક્વેશ્ચન આન્સર આપી શકીએ એટલે આપણે એમાં કોન્ફિડન્સ હોવો જોઈએ આપણે પેલા... આપડો કોન્ફિડન્સ વધારવો જોઈએ. કે મેં આ કરી શકું એમ.
હા તમારી વાત બી બરાબર છે જુઓ. હવે અમારે વાત કરું અમારા કોલેજમાં જ એસ. એક્ટિવિટીમાં કોમ્પ્યુટર સેન્ટર છે એટલે. કમ્પ્યુર ની એ આપણે નોલેજ. હ. તો એ કોમ્પ્યુટર સેન્ટર જ એવું છે કે જ્યાં કોલેજના એફ ફઈથી લઈને એમ કોમ સુધીના બધા સ્ટુડન્ટ્સ એક સાથે બેસે
હા
એટલે આપડે બધા ધોરણ બધા એક સાથે ના સ્ટુડન્ટ આપને પરિસય મળે એટલે બધાની મનોસ્થિતિ કેવી છે કોલેજ ને લઈને એ આપણને ઘણું જાણવું મળે એમ જે માહિત
હા હા
કે બધાને વિચારવાની ક્ષમતા સમજવાની પછી કોલેજને એકબીજાને જોવાની દ્રષ્ટિ બધાની અલગ અલગ હોય છે
હા બધાની અલગ અલગ હોય છે આપણે તે લોકો પરથી જે આપણેથી નાના છે તે લોકો બી કોમ્પ્યુટર સેન્ટરમાં આવે અને આપણેથી મોટા બી તે લોકોને જે બોલવાની ચાલવાની જે રીત છે એના પરથી પણ આપણે થોડું ઘણું એમ આપમાં ડિફરન્સ આવે કે હા આ રીતના કરવું જોઈએ એમ તે લોકોને જોઈને
હ મનેશ એફઆઈ વાળા આવે ને તેમાંથી એફવાળા પછી બહુ ઘણું સીખવાનું મળે કેમ કે એકદમ એ લોકો જે સ્ટુડન્ટ આવે ને અ કોમ્પ્યુટર ક્લાસમાં તો એ લોકોની આંખમાં એક અલગ તેજ હોય
હા કે અમાં કરી શકીએ એમ હા
કરવાનું છે એમ કઈ જોશ એમ એવો એમ કે છઈ. જે એમ કોમ વાળાને જોઈને તો એકદમ ઉદાસ થઇ ગેલો હોય
હા એ ટાઈપ જેવું લાગે લોકોને હા ઈચ્છા મુજબ ઈચ્છા ના હોય તો બી એ કાર્ય કરતા હોય એ ટાઈપ જેવું લાગે એ લોકોનું મૂડ આપણને
એટલે એ લોકો એમ એ જે જોશ એ લોકો એફઆઈ જો
હા પછી જેમ પછાડી જતા ગયા એ લોકોને ઓછું થતું ગયું કે સારું શું કરીએ એમ
એથી કોલજના અનુભવો એવા રહ્યા હશે એ લો આપણા સારા નબળા કે તેના પછી લોકો ના સ્વભાવ એવો થઈ ગયો.
હા.
પણ એક્સ્ટ્રા આવી ઘણી બધી એ ટીવીટી કરવી જોઈએ આપડે. હવે તો પાછું ગરબાની સિઝન આવશે એટલે પેલા ડોળિયા ગ્લાસીસ
હા, એ પણ હા એ પણ ક્લાસીસ કરે છે બ ધાના બધા કોમ્પિટિશન માં પણ જાય છે એમાં. ના મેં તો નથી કર તે પણ મારી એક ભાભી છે ને તે લોકો દર વર્ષે ભાગ લે તે લોકો પેલા કોલેજમાં ભણતા ને ત્યારથી તે લોકો ન બહુ ઇન્ટરેસ્ટમે એટલે તે લોકો દર નવરાત્રી પર એ ક્લાસીસ કરે ને પછી એ લોકો કોમ્પિટિશનમાં જાય છે. મેં તો હજી નથી ગઈ.
તો કોમ્પિટિશનમાં એ લોકોના નંબર આવ્યો?
હા નંબર આઈવો. બહુ ઘણી વાર આઈવો આ આટલા વર્ષમાં ઘણી વાર આવ્યો હમણાં બી આવતા વર્ષે બી ગયા હતા તેમાં બીજો ને ત્રીજો નંબર પર એ લોકો આવેલા હતા.
તો એમાં શું આપે નંબર આવિયો થો?
ટ્રોફી આપે ને અમુક એ લોકોને તે હિસાબે જે પ્રાઇઝ રાખેલી હોય ને એ હિસાબે એ લોકો ને પૈસા
કેશ પ્રાઈઝ?
હા.
ને હ તમે એકક્સ્ટ્રા એક્ટિવિટી ની વાત કર ને તો આપડા ખબર વલસા માં પેલાજ જૂજવામાં પેલા હેનીન પટેલ કરીને છે
હા હા.
અહ એ આપણા ભારતના પક્ષમાં રહીને ઇન્ડિયામાં અંડર નાઇટ માં એન નાઈનટીન માં ક્રિકેટ રમીનેે આપડે આ પન ને પેલા યુ એ ક્રિકેટમાં વિજય વિજય પ્રાપ્ત કરાઈવી ખબર ને
હા હા તે પણ જોયું ને બધા આપણા જે દેશના જે ક્રિકેટર છે એ લોકો સાથે એની મુલાકાત પણ હમણાં હાલ માં થઈ. એવું બી બતાવ્યા કરતા હતા એ બી જોયું.
મેં બી ઇન્સ્ટાગ્રામ પર જોયું કે એમના જે વકિલ છે જુજવામાં વલસાડમાં એ લોકોએ એ હો ની પટેેલની જે મેચ છેને તે મોટા પ્રજેક્ટર ઉપર નિહારી છું તવે
હા
તે એક્સ્ટ્રા એકટીવિટી આ ઘણી રીતના મદદ કરે બા હા
ઘણી રીતના હા હા હા
આપણે એક ઉદાહરણ જોઈએ કે આ હેનીલ પટેલનું જ છે આપડા વલસાડ નું જ
હા હા એનું જ છે ચાલો તમે આટલી માહિતી મને આપી બદલ આપનો ખુબ ખુબ આભાર તો હું ફોન રખું છું
થેન્ક યુ
હમ હા